યેસ મજામાં તમે ક્યાં જાઓ હાલ.
બસ અમે બહાર નીકળી જઈએ રોડે.
રોડે ગયા એમ?
હા રોડે નીકળ્યા છે હવે ઘરે દેખાઈને. હા.
અરે આ મન તો સિટી વાળાને જોઈને તો મને એટલુંમ એવું થાય કે જે હાલ ગરમી પડે હે. એટલે ગરમી પડી રહી છે કે શું કેવું ગરમી ના કારણે લોકોનું જે મૃત્યુ થાય છે. જે ગરમી ના કારણે જે જે પક્ષીઓ, પશુઓને જે એટલો ડેમેજ થાય ને એ એનું કોઈ ઈલાજ નથી. એટલે ગંદી રીતે જે પક્ષીઓ તમે કદાચ સાંભળ્યું હશે કે હાલમાં
અરે યાર દિવસે તો એ સી માં રેવા તું પણ નથી. એ સી વગર.
બસ થોડી માહિતી આલો ન મન.
હા અમારે સિટી માં તો ખુબ કાઠું ખુબ થાપ પડે છે દિવસે તો. દિવસે તો બહાર નથી નીકળી ગયા તા અલા એ સી માં ને એ સી માં અમે પડ્યા પડ્યા રહીએ છીએ આખા દિવસ.
તમારે ગરમી કેવી પડે એ બાજુ?
ગરમી તો પચા પચા થાય શું પચા પચા ડિગ્રી. અહિયા આ અમદાવાદ સાઈડ. જે ગરમી પડે ને એકદમ હાઈ લેવલ ની એકદમ. કેટલા પણ હા કેટલા માણસો મરી ગયા અહિયાં.
એવ.
હા. હમણે કાલ જ એક ઓફ થઇ ગયા એક કાકા.
ગરમી એટલી પડે કે શું કેવું તમને હવે ગરમી ના કારણે તો ઘણું બધું નું શાન થાય. હું તો એવું કહું કે જી આ ગરમી પડે હૈ અમુક દેશક તો એવો હાલ હૈ કે તમે કદાક વાત હાંબડી હશે કે જે જર્મની જેવા દેશોમાં એટલી ગરમી પડે હે કે જેની જે સ્ટ્રીટ લાઈટ હોય ને તમે આપડે જે સિગ્નલ લાઈટ નહીં હોતી ઈ બીગાડવા મડી. આમ ત હ શું કેવા માગુ હો
હા.
પીગળવા મળડી એટલે જે પ્લાસ્ટિક એટલું ગરમી પડી કે એ પીગળવા મળ્યું તમારું શું કહેવું આસાર
હા હા શક્ય છે હ વધારગ ગરમી બહુ વધારે ગરમી પડે તો આ બધું પીગળી શકે છે અને આપડે આ ગુજરાતમાં તો કેવું છે ગરમી પડે ને માણસો મરે. હા હા વિદેશમાં પણ ખરાબ છે એકદમ.
બોલો બોલો.
વિદેશમાં તો ટેમ્પરેચર વધી જાય છે. અને સ્ટ્રીટ લાઈટ પણ ગળી જાય છે. હા તમે દે ખી શકો છો હમણાં ન્યૂઝમાં દેખ્યું તો તમે હેલો હા હમણા તમે નીરમાં દેખ્યું તું સ્ટ્રીટ લઇટ પીગળી ગઈ.
વય પણ મે વાત કરી
હા હા ખાસું બધું થાય છે એકદમ બધું બગડી જાય છે
હું એમ કેવા માગુ તમે
હ
કે હવે ગરમી પડે એનું મેન કારણ શું તને ખબર અ તમે એકદમ વાત હાચી પકડી
વૃક્ષો ના કપાવા જોઈએ બીજું કઈની
પથાજી કોણ થોડી વૃક્ષો નું હું કરવું પડે આપડે
આપડે જે લીમડાની જે ગોળીઓ હોય ને લેંબુડી તે માટીમાં ભેગી કરીને વાવવી જોઈએ બધાને ઓમ વવરાવા જોઈએ ખુબ વૃક્ષો વાવા જોઈએ આપડે જેમ કે વૃક્ષોનું ઉત્પાદન વધે અને વરસાદ પણ આવવાની શક્યતા થાય ગરમી ઓછી પડે જેમ કે વૃક્ષો નહી હોય તો વરસાદ નહીં આવે વરસાદ નહીં આવે તો શિયાળામાં ઠંડી પણ નહી પડે ઠંડી નહી પડે તો ગરમી તો ખૂબ પડશે પછી હમ
ચાલુ રાખો તમે મને ક થોડી માહિતી હાલો
આ તો દેખો આપડે બધા ભેડા થઈ ને બધા માણસોને ભેડા થઈને વૃક્ષો બીજા વાવા જોઈએ વધુ વૃક્ષો વાવા જોઈએ અને જે વૃક્ષો કપાઈ રહ્યા છે તેમને આપણે રોકવા જોઈએ જેમ કે વૃક્ષોમાં કાપો એમ કવું જોઈએ આ આ જે બિલ્ડિંગો વગેરે બને છે એમાં વૃક્ષ કાપી નાખે છે આ માણસો બધા
પલના
આ જે એમેઝોન નું જંગલ છે હમને કપાવામાં આયું દેખે તમે સમાચાર માં હાંભળ્યું તું એ એમેજોન નું જંગલ પણ કપાયું અડધું એટલે કેટલાક પ્રાણીઓ પશુઓ કેટલા મરી ગયા
કેટલો બગાડ થયો આમ ગરમી એમાં વધી ગઈ અને વરસાદ પણ નથી આવતો
હા હવે હું તમને એક વાત કવ કે ભાઈ મારે એવું કેવું કે ગરમી પડે હે એનું જે મેઈન કારણ છે ને એ વૃ ક્ષો કપાય હે અને એક બીજું હે કે આજે શું કેવાય ગ્રીન હાઉસ હવે આમાં સુ હોય ખબર તમે માની લો કે તમે હવે છ છ લાખ માણસો જી ને છ લખ જાય છે તો હવે જે મુ શો ને કેટલું કાર્બન ડાયોક્સાઇડ જોવે એટલે જે છ લાખ માણસો છે કાર્બન ડાયોક્સાઇડ જેટલો કાઢે એટલું હવે તો કાર્બન ડાયોક્સાઇડ લઈ લે એટલે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વાતાવરણ માં રહે ની ટલે ગરમી ઓછી પડે અને પછી જો હવે જે વૃક્ષો છ લાખ જેટલું ઓક્સિજન કાઢે કે જે પછી માણસો લઈ લે એટલે તેને ઓ ઓક્સિજન ની પણ કમી રહેની. પછી આવી ઘટના એક સામાન્ય ઘટના છે જો કદાચ વૃક્ષો જે છ લાખ વ્યક્તિ છે તે છ લાખ વ્ય તે પણ જે વૃક્ષો છ લાખ માંથી પોચ લાખ થઈ જાય
હા
ક્સિજન ને નુકસાન આવે તેના કરતા કે જે કાર્બન ડાયોક્સાઇડ વધી જાય કારણ કે જો હવે એક લાખ વૃક્ષ વ્યક્તિ નું જે કાર્બ કાર્બન ડાયોક્સાઇડ નીકાળે છે. તે એક લાખ વ્યક્તિ ન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં રહે અને પછી જે ઓક્સિજન છે એની કમી થાય. એ ઓક્સિજન ની કમી થાય એટલે શું થાય કે વ્યક્તિઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળે નહી તમે જોય કોરોના કામાં કેવી રીતે પરિસ્થિતિ સર્જાની હતી.
હા.
ન પણ નથી મળતું તમારે શું કેવું?
ભયંકર થયું હતું ખાસ અમારે તો અમે તો સ્કૂલ ટાઈમ હતો એટલે અમારે પણ સ્કૂલમાં જવા ન મળ્યું અને અમારા એક ટીચર હતા ઉમ ક્લોસ ટીચર હતા એ મરી ગયા એ એ પણ કોરોનામાં. કોરોના અમા રાજુ સાહેબ હતા રાજુ સર કરીને. હા એમને કોરોના થયો હતો એ કંઈક માસ્ક માસ્ક નહોતા પહેરતા. તે કરીને કોરોના થયો અને કોરોના કાળમાં મરી ગયા ખૂબ. ભયંકર સ્થિતિ એમના ઘર વાળા પણ એમને સ્પર્શ કરી શકતા નતા છેલ્લા છેલ્લા ટાઈમે.
ખુબ જ દુઃખદ ઘટનાઓ બનીતી કોરોના.
હા કેટલા ના મૃત્યુ લઈ લીધા.
તમાર શું કેવું તમારા વિશે આ મહામારી વિશે?
આ કોરોના તો હવે કઈક બીજો રોગ આવશે તો ભયંકર જેમ કે દુનિયા ખતમ જ થઈ જશે એવું થવાનું છે.
તો એંટા વાયરસ આવવાનો. ત્રણ ચાર વર્ષ થયા આજે કોઇ ખબર કોઈ માહિતી છે તને
ના એની માહિ
હું તમને કહ કે આજે એન્ટા વાયરસ હતો ને એમાં જેવું હતું કે એનો જે પીરિયડ ઓફ ટાઈમ હ ને એક દિવસ નો હતો કે એટલે તમે માની લો કે તમને એ રોગ થયો. તો હવે તમે જો એક દિવસ સુધી કોઈને ટચ ના થાવ તેનો જો કોઈના ટચમાં ના આઓ ને તો તેને રોગ ના થાય તે આપોઆપ નષ્ટ થઈ જાય. કે પણ તમે જો એના એક દિવસની અંદર ટચમાં આવી જાય ને તો તે રોગ ફેલાતો જાય. અને આ રોગ કેવો કે જે શરૂઆત આના જે એક સીપ માંથી થઈ હતી કે બે કપલ હતા હવે તે જે આ આજ વાયરસ છે કે જે એક ઉંદેડા હેય આપણે જે ઉંદેડા હોય ને ઘરે તમે કદાક જોયું હશે? એમાંથી ફેલાવે હાવેતમે કે છો કે અમારે ઘરે પણ ઊંદેડા હે તો અમાને પણ રોગ ચાડા હે પણ એવું ન આ આફ્રિકા ના ઉેડા છે જેમાં એક એવો બેગ બેક્ટેરિયા ફમ જોવા મળે કે જેના કારણે રોગ થાય હવે આ રોગ શો એટલે જે બે પેલા તો બે સીપમાં હતા એ બે વ્યક્તિ મારી જય પછી ધીરે ધીરે એ બધા રોગ છેો પછી જેને ડબલ્યુ એચ એ કીધું કે આ વાયરસ જે પેલાના સમયમાં તો હરો પાસો આવે છે. આવી ઘણી બધી મહામારી થતી હોય છે તમારે શું કેવાના હશે.
હા આ ખુબ મહામારીઓ થાય છે. હાલમાં કેટલા પણ માણસો મરી જાય છે. હ કેટલાને દુઃખ થાય છે કેટલાના ઘર વાળા મરી જાય છે મમ્મી પપ્પા મરી જાય છે. ઓમ ખુબ ખરાબ થઇ રહી છે આ પરિસ્થિતિ જેને ભોગવ્યું છે એ
એને વીતી ગયું છે ખુબ અને આવનારા સમયમાં આવું જો થશે તો આખી દુનિયા તો રહેશે જ નહી. અને આપણે આ મહામારીઓથી બચવા ખૂબ આ સતત રહેવું પડશે ચેતન્ય રહેવું પડશે આપડે.
બરોબર ચાલુ રાખ.
અને આપડે જેમ કે આપડે વૃક્ષોની વાત ચાલુ હત અને વૃક્ષો વાવા જોઈએ અને હા.
કે તમે વૃક્ષો વાવો છો.
હા વૃક્ષો અમે વાવી છીએ અમારે ઘેર મસ્ત બાગ છે.
ક્યા પણ ગાય છે.
ખાસા બધા વૃક્ષો છે.
અને લોન પણ છે જેમ કે દારુ કેહેવાય ને. તારું ખાસા બધા ચાડો અને પાણી દરરોજ પાવાનું.
તને વૃક્ષો વાવો ગમે.
હા અમને ખુબ ગમે.
આગળ
કેમ કે વૃક્ષો તમારે પણ વાવા જોઈએ તમારે ઘરે જગ્યા છે વૃક્ષો વાવવાની.
ઓવે અમે વાવાના હા કહે આમાં ખેતી હવે પણ તમે મને એમ કહો તમે કઈ રીતે વૃ વૃક્ષો નુ જતન કરવા ડિટેલમાં માહિતી આલોને ડિટેલમાં.
તો અમે પલું જે નર્સરી હોય તેમાંથી ગપ એટલા વેચીએ છીએ આંબા લીંબુડી એ તેવા બધા વૃક્ષો લાવી છીએ અને ખાતર બનાવીએ છીએ પેલા જ. જે ગમલામાં આવે ને જે કોકો પીટ કેવાય એને. તે ગમલામાં નાખવાનું અને તેના અંદર છોડવાવી દેવાનું અને પછી પાણી પાવી દેવાનું. ને પછી બે દિવસ માટે ખુલ્લું મૂકી દેવાનું.
જેમ કે ચોટી જાય કમ્પ્લીટ થઈ જાય પછી તમે એને જયા પણ મુકવું હોય મૂકી શકો છો.
પછી.
પછી તો અને તમે વાવો છો કે નહી વૃક્ષો.
હું વૃક્ષો વાવું
તમારે ખેતર છે કે નહી ખેતર બીજું છે કે નહી.
એટલે મારે ખેતરમાં તો કેવું હોય ખબર હે કે મારે મારા દાદા પરદાદા મારા માટે ખુબ જમીન છોડીને ગયા હે. હો વીઘા જમીન છોડી ને ગયા હે.
શું આજ
હવે તો મિત્રો તો પેલા પંચ વિઘ તે વાવી તી હવે એમની બીજી જે પચી વીઘા જમીન હે ને મારે
હા.
એમ અમે બધા દાદલ જ વાઈગી તે.
હા એ ખુબ સારું બધું.
પોચ વિઘા મેં ફાર્મ હાઉસ બનાયેલું હૈ.
હા.
હવે એ ફાર્મ હાઉસ માં જેવું ખબર કે મારે જે મેન જે ઘર હે એને કોરે મોરે બધા જાડ કેવા ખબર કે જે ફળ ફ્રૂટ આપે જેમ કે જામફળ છે ચીકુ છે એવા બધા ઝાડ છે તમે તો કોઈ ઝાડ વાવો છો કે હજુ મને થોડી વધારે માહિતી આપો.
આમું જેમકે લીંબુડી, આંબા, ચીકુ વગેરે વગેરે વૃક્ષો મારા ઘરે છે અને જેમ કે ફળ ફ્રૂટ આવે એમું બધ બજારમાં વેચી નાખું છું અને સારી ઈન્કમ પણ આવી શકે છે મારે.
અને એવું બધું હું કરતો રહું છું જેમ કે અમારા બાજુમાં પણ જમીન થોડી એમાં પણ આવેલું છે મે ખાસું બધું તેમાં સફરજનો આવેલા છે મે. સફરજન અને ચીકુ, જામફળ એવા બધા છોડો આવેલા છે. જેમ કે તે ફળ આપતા જ રે એમ બીજું કઈ નહી. અ ઋતુ આવે એટલે ફળ આપે જાય પછી ફળ અમે પણ ખાઈએ. બાજુ વાળા ને પણ ખવડાવીએ. કેમ કે જે મહેમાન બીજા આવે તે પણ ખાય અને લઈ જાય. બીજું તો તો રેડી બધું અને અમારે પણ એમ તો પેલા ગામાં છે ખેતર. કેટલા વીઘા છે પચીસ વીઘા છે પચીસ વીઘા છે, અમારે